હલો હેલો કેમ છો તમે?
તમે કેમ છો?
મજામાં તમે કેમ છો?
બસ મજા
તમને મારી અવાજ આવે છે?
હા આવે છે.
આજે છે ને આપણે શિયાળા વિશે વાત કરીશું કે શિયાળો આપણે અ શિયાળા તહેવાર કેટલો આપડો બઉ શિયાળાના ટાઈમે કેટલું બહુ સારું હોય છે કે શિયાળો હવે આપડે ત્યારે કેટલા મસ્ત ઠંડા ઠંડા થઈ જતા હોઈએ છે અને શિયાળામાં આપણે કેટલી મજા આવતી હોય છે અને શિયાળામાં તો આપણે સવારે ઊઠું સવારે વેહેલા છ વાગે સાત વાગે ઉઠીએ ને કે તડકો નીકળીને કેવી મજા આવતી હોય છે. અને શિયાળાના ટાઈમે બહુ મજા આવતી હોય છે નાના નાના પોયરાઓને બી શિયાળા ની ઠંડી બહુ સારી લાગતી હોય છે. જેમ કે સ્કૂલ જતા હોય ને ત્યારે નાના નાના છોકરાઓને છે ને શિયાળા માં બહુ મજા આવતી હોય છે. જયારે એ લોકો સાત વાગે ઉઠે છે. ત્યાં મસ્ત તૈયાર વૈયાર થઈને સ્કૂલ જતા હોય ને ત્યારે બઉ મજા આવતી હોય છે. તમે શું કેવા માંગો છો શિયાળાના વિશે
ખુબ જ સરસ કીધું છે. શિવારોએ ભારતમાં નવેમ્બના મહિનાને શરૂ લઈને ફેબ્રુઆરી સુધી વધી રહી છે આ ઋતુમાં સૂર્ય ના કિરણો હોય છે તેથી વાતાવરણ ઠંડક રહે છે તમને ખબર જ હશે કે એમના લીધે વાતાવરણ ઠંડક શિયારા ના સવારે ગાન ઘૂસ જેવા જોવા મળે છે જેના કારણે સૂર્યપકાને પણ ઓછો જોવા મળે છે આ ઋતુ ના દરમિયાન રાત લાંબી અને દિવસ ટૂંકો હોય છે તમને ખબર જ હશે કે આ રાતના દિવસ સુધી લાંબી રાત હોય છે અને દિવસ ટૂકો હોય છે. ગુજરાતીમાં શિયાળાના દરમિયાન ગુલાબી ઠંડકો હેસા થાય છે કે લોકોને ગુજરાતીમાં કહેવામાં આવે છે ગુલાબી ઠંદકો હોય છે. કચ્છ અને ઉત્તર ગુજરાત જેવા વિસ્તારો માં શિયાળોમાં ખૂબ જ વધારે ઠંડી પડે તમને ખબર જ રહેશે કે તમારું ગામ પણ નથી કર સાહેબ જ કા તમારું ધ્યાન હશે જ કે તા કચ્છના તા વિસ્તારમાં કે ઋુ ખૂબ જ ઠંડી પડે છે, આ ઋતુમાં લોકો સવારે તાપનાની સાથે બેસી અથવા ગરમ પાણીથી સ્નાન કરે છે, કેમ કે ઠંડી ઉડારે છે, તમને ખબર હશે કે આ ઋતુના દિવસે એ લોકોને ખુબ જ એ લોકોને ઠંડી લાગે છે, અત્યારે તાપ કરે છે, બધા ભેગા મળીને અને ઠંડા પાણીથી નાહવાના એમાંય લોકો ગરમ પાણી થી નાાય છે, કેમ કે ઠંડક ઉડારી છે, તમે શું કેવા માંગો છો
સાચી વાત છે, તમારી જયારે ઠંડી આવે ને ત્યારે આપણે ગરમ પાણી થી નાહીએ છીએ, અને તમને ખબર છે, કે આપડા ગામડાની ઠંડી એટલી કેટલી સારી ઠંડી હોય છે. ગામમાં એટલી ઠંડી પડતી હોય ને, તો આપણે છે ને તાપણી કરતા હોઈએ છીએ, રાતના જારે રાતના જયારે આપે બેઠા હોય ને બધા બધા મિત્રો સાથે, તે આપણા ઘર ફેમિલી સાથે ત્યારે આપણે તાપણી કરતા હોઈએ છે, અને બહુ સરસ મજાથી આપણે એ મનાવતા બહુ સરસ મજા થી દિવસ નીકળતા હોઈ છે, ઠંડીનું અને ઠંડીના ટાઈમે તો કેટલું એમ મજા બી આવતી હોય છે, કે આપણે સવારે વહેલા ઉઠીને સ્કૂલ જવાનું, અને બઉ મસ્તથી સ્કૂલ માં જઈએ ને તો આપણે મસ્ત યોગા કરાવતા હોઈએ છીએ, સ્કૂલ માં સવાર વહેલા આપણે જઈ સ્કૂલ જઈ ત્યારે મસ્ત યોગા કરાવતા હોઈએ છે, અને આપણેે બહુ મજા આવતી હોય છે, જયારે આપણે શિયાળામાં આપણે સ્કૂલ જવાની અને તમને ખબર છે ઉનાળામાં તો સ્કૂલ જવાની એટલે કેટલી મુશ્કેલી હોય છે, કે આપણે ચાલી બી નહી શકીએ કે આપણે તૈયાર થઈએને આપણે નાહી ધોઈ ને બી જઈએ ને તો બી એવા ને એવા થઈ જતા હોય છે, અને શિયાળાના ટાઈમમાં કેટલી મસ્ત મજા આવતી હોય છે, જયારે આપણે સ્કૂલમાં તૈયાર થઈને જતા હોઈએ છે, એટલા મસ્તથી આપણે અ સ્કૂલમાં અ યોગા કરતા હોઈએ છે, અને બહુ મજા આવતી હોય છે, શિયાળ ના ટાઈમે અને તમને ખબર જ હશે કે આપણે શિયાળાના ટાઈમે આપડણે રસોઈ બનાવીએને તો બી બહુ મજા આવતી હોય છે, અને ઉનાળાના ટાઈમે તો આપણે કિચનમાં ઉભું બી નહી રેવાય અને તમને ખબર જ હશે કે, આપે જયારે શિયાળો આવે ને તો આપડે જયારે રસોઈ ગામમાં કેવું છે, ખબર છે જયારે રસોઈ આપણે કેવું લાકડા પર બનાવતા હોય છે, તો આપડે બધા જ આપણા ભાઈ બહેનો અને બધા ઓતા આપણે ચૂલા ના પાસે બેસી જાતા હોઈએ છે, અને બહુ મસ્તથી તાપણી કરતા હોઈએ છે, અને બહુ મસ્તથી રસોઈ બનતી હોય, આપણે એનો આનંદ લેતા હોઈએ છીએ અને બહુ સારું લાગે છે જ્યારે કે આપડે તાપણી કરતા હોઈએ છે, અને બહુ મસ્ત લાગે જયારે આપણે ખાવાનું ગરમ ગરમ ખાવાની બહુ મજા આવતી હોય છે, ઠંડીઓના ટાઈમે અને બહુ મજા આવતી હોય છે, ઠંડીના ટાઈમે ગરમ ગરમ વસ્તુ ખાવાની અને અ આપણે જોઈએ તો આપણે ઠંડીના ટાઈમે ગરમ પાણી કરીને નાહતા હોઈએ છે, અને તમને ખબર છે, ગામમાં તો કેવું હોય કે આપણે જે હેટર છે, કઈ ગરમ પાણી ન ગેસ છે, એવું બધું વધારે નહી જોવા મળે અને આપડા ગામમાં તો કેવું એમ લાકડા પર જ મસ્તથી ગરમ પાણી કરતા હોઈએ છે, અને તમને ખબર છે, ગામમાં જયારે ગરમ પાણી કરી ને તો લીમડો નાખતા હોઈ છે, અંદર તે આપણે કઈ શરીર માં કઈ કઈ શરીરમાં આપણે, કઈ નુકસાન નહી થાય, કે આપણે તાવ બીમાર ખાસી શરદી એવું કઈ નહી થાય તે લીમડું નાખીને આપણે જે નાહતા હોઈએ, છી ને તો બહુ મસ્તથી આપણું શરીર ફ્રેશ થઈ જતું હોય છે, ઠંડીના ટાઈમે તમે શું કેવા માંગો છો,
ખૂબ જ સરસ તમને ખબર છે શિયાળના ઠંડી થી બચવા માટે લોકો લોકો સ્વેટર પહેરે છે તમને ખબર જ હશે કે શિયાળાના ઠંડી થી ચવા માટે સેટર જેકેટ અને ગરમ કપડાં પહેરે છે આ ઋતુમાં સ્વાદ ખૂબ જ સારું અને ભૂખ ખુબ જ વધારે લાગે તમને ખબર જ હશે કે ઠંડી લીધે ભૂખ ખુબ જ લાગે છે બધાને ગરમ ગરમ વસ્તુ ખાવાની ગમે છે શીરાને સવારે મોર્નિંગ વોક ચાલવા માટે જરૂર શરીર માટે ખુબ જ ગુનાકારી માનવામાં આવે છે ત્યારે તમને ખબર છે કે શિવાલય ના દિવસે બધા એ લોકો કરે છે ને સવારના ઉઠીને તેમના માટે ખુબ જ સરસ કેહેવાય છે કેમ શરીર માટે બોજ ખુબજ સારું કેહેવાય છે ગુજરાતીમાં શિયાળના દરમિયાન ઊડિયું અને જલેબી જેવા પ પકવાન ખાવાની ખુબ જ મજા આવે છે તમને ખબર જ હશે કે બધા ઊંડિયું ઉબરય્યું જલેબી જેવા પકવાન ખાવાની ખુબ જ મજા આવે છે જયારે શળ આવે છે ત્યારે બધાને ખાસ કરીને ઊડિયું ખાવાનું ભો ગમે છે ને પછી બધા ન જાત જાાતનુંું ઠંડુ વસ્તુ ના જગ્યા માં ગરમ વસ્તુ ખાય આ ઋતુમાં લીલા શાકભાજી તલ ગોલ મગફળી અને સિંગોરા જેવા ખોરાક સેવન થાય છે તમને ખબર સિંગોરા પણ હોય છે પછી બટાકા બાફે છે ઊંધિયું વા કરે છે બધું જ કરે છે કેમકે ઠંડીના દિવસે બધા આ ખોરાક ખાવાની ખુબ જ મજા આવે છે શિરાારામાં આંબળા જામંફર બોર અને બદામ જેવા તાજા ફળો તમને ખબર જ હશે જામ પર બોલ અને બાદામ જેવા ડાડમ જેવા તાજા ફોળો ખાવાની ખુબ જ મજા આવે છે કે આ ઋતુમાં લગ્ન પ્રસન્ન પણ બહુ ખાસ જોવા મળે છે તમને ખબર જ હશે તમે પણ લગ્ન માં ગયા જ હશો કે આ ઋતુમાં ખાસ કરીને પણ બ ખાસ હોય છે શેરાના ના રઋટુ ના ખેડૂત માટે ખૂબ જ મહત્વનો પૂર્ણ છે કારણ કે આ સમય દરમિયાન ઘઉં ચોખા પછી રાઈસ જેવા પકવન લેવામાં આવે છે તમે શું કવા માંગુ છો
સાચી વાત છે તમારી ક ઠંડીઓના ટાઈમમાં નાના નાના કોયરાઓને સ્વેટર પહેરાવામાં આવે છે કે એ લોકોને ઠંડી નહી લાગે તને ખબર છે શહેરોમાં બી કેટલા મસ્ત બધ મળતું હોય છે સ્વેટર ને બધી સુવિધા હોય છે અને ગામમાં તો શું કરે છે ખબર જેમ કે તાકણી અ તગારામાંય જે તાપણી કરેલી હોય ને એ બધા લઈને આપણે ત અ ખાટલા ના નીચે મુૂકતા હોઈ છે કોઈ કે ઘરમાં જ લાગે અને બહ અ છોકરાઓને બી સંભાળતા હોય છે કે વધારે કરતા ઠંડીઓમાં છે ને છોકરાઓ વધારે બીમાર પડતા હોય છે એ લોકોને શરદી છે ખાંસી છે જોુખામ છે એવું બધું બહુ થઈ જતું હોય છે અને તમે વાત કરી સાચી કરી અને અ જેમ કે આપડે ઠંડીના ટાઈમે બહ ઊંધિયું ખાવામાં આવે છે અને અ જલેબી છે સમોસા છે એવું બધું બનાવવામાં આવે છે અને પરઠા છે એવું બધું ખાવામાં આવતું હોય છે શિયાળામાં અને સાચી વાત છે કે શિયાળામાં ઘઉં ઘઉં અને ચોખાન અને રાયડો છે એવું બધું કાપવામાં આવતું હોય છે તો ભી શિયાળા માં બહુ મજા આવે જયારે આપડે રાયડઓ કાપવા જઈએ ને અને ઘઉ કાપવા જઈએ તો અને બઉ ખેડૂતોને બી બહુ આનંદ થતો હોય છે. કે એટલી ગરમી નની લાગે એ લોકો એ બહુ મસ્ત થી એ લોકોનું કામ કરતા હોય છે. અને અ બહુ મસ્ત થી કામ કરતા હોઈ છે, અને બહુ સારી રીતેથી એ લોકો રહેતા હોય છે, ગામમાં વધારે છે, ને ઠંડીઓના ટાઈમમાં કેવું ભોજન લેવાવામાં આવે તમને ખબર કે છાસ દહી અને છાસ દહી વધારે આમ ખાવામાં નહી આવે અને જેમ કે અ ઘી છે, ગોળ છે. અને બાજરીનો રોટલો છે, એ લોકો વધારે ખાતા હોય છે, કારણ કે બાજરીના રોટલાથી છે, ને એ લોકોને ગરમાશ થોડી લાગતી હોય છે, શરીરમાં કે એ લોકોને કોઈ બીમારી નહી થાય અને ઘી ઘી એ લોકોને તાકાત આપતી હોય છે, કે શરીરમાં શરીરમાં તાકાત આપતી હોય છે, ઘી કેવું મસ્ત કે ખાવાતું હોય છે, અને બઉ સારી રીતે થી શિયાળાનો આનંદ માનવામાં આવતો હોય છે. અને શિયાળાના ટાઈમે છે, ને બઉ સરસ થી આપે બી રશે ને આપણા શહેરોમાં તો હમણાં જોવ તો આપે એટલી ઠંડી બી નહી લાગે અને જેવી ગામમાં ઠંડી લાગતી હોય એવું શહેરોમાં બી નહી લાગે શહેરોમાં તો તેવું હરેક ઘર ઘર બધા નજીક નજીક હોય છે. એટલા એના કારણે આપણે ઠંડી ઓછી લાગતી હોય છે. તમને ખબર હશે કે મુંબઈમાં તો કેટલી ઠંડી ઠંડી છે. હ ચોમાસું છે, ચોમાસું વધારે જોવા મળે ત્યા ઠંડીનો તો અનુભવ બી નહી થાય તમને ખબર જ હશે. કારણ કે આજુબાજુ બહુ ઘર હોય છે, એના કારણે ઠંડી નથી લાગતી આપડે ગુજ અ મુંબઈમાં અને તમને ખબર છે, અ નાસિકમાં અને પુનામાં તમે જોઓ ને ક્યાાલ તો બાર માસ જાણે કે ઠંડી રહેેવામાં આવે છે. તમને કેવું લાગ્યું છે, એ બધી મેં તમને વાત કરીએ
ખુબ જ સરસ કીધું તમે જે કીધું હા તમે જે હા તમે કીધું કે ઠંડીના દિવસે ગાબરાને એવું બધું તેરું જ છે. કેલા મોજા પહેરે છે રેટર પહેરે છે, મોજા સેટ અને ઠંડી ના લીધે રાતના એ લોકો ગાબરાઓ છે, અને ચઢાઈ હો રે છે, ને બધું તમે ખુબજ સર
સારું સાચી વાત છે, તમારી મને ભી તમારું બધું સાંભળેલ બહુ સારું લાગ્યું.